હેલો હલો કેમ છો મિત્ર
મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું આજે મોસમ ખૂબ સરસ લાગે છે
હા સવારે થોડો બાદલવાયો હતો અનેને હવા પણ ઠંડી હતી
હમ હા મને લાગે છે કે આજે વરસાદ પડી શકે
હા હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે
હમ હવામાન વિભાગે. પણ. હલો.
હેલો.
હા પછલા આઠ વાડી તો ખૂબ ગરમી હતી.
હમ આા તાપમાન ચાલીસ ડિગ્રી કરતા વધારે હતું.
હમ હા એવા મોસમમાં બહાર એ જવા મુશ્કેલ બની જાય છે.
સાચી વાત છે યાર સાચી વાત છે ઘણ લોકો બપોરમાં ઘરમાં જ રહે છે.
હમ્મ હા વર્ષ આવે તો ગ ી રાહત મઠે
હમ અને ખેતી માટે પણ વરસાદ ખુબ જરૂરી છે.
હમ આપણા ગાવા ના કિસાનો વરસાદની રાહ જોઈ રછા છે.
હમ જો સમયસર વરસાદ પડે તો પાક સારો થાય.
હમ હા તમને કયો મોસમ વધારે પસંદ છે.
મને શિયાળો ખુબ પસંદ છે જન્નક અને ફરવાની મજા આવે.
હમ હા મને પડે શિયાઠો ગમે છે પણ વરસાદ ન મોસમ પણ સરસ લાગે છે.
હમ્મ. હા વરષા વરષામાં. ગમ ચાને ભજયા ખાવાની મજા જે અલગ હોય છે.
હમ્મ. હા બિલકુલ સહી ગ હા મારા ઘરે વરસાદ આવે ત્યારે મમ્મી મજી બનાવે છે.
હ હા હમ મારે ઘરે પડે એવી જ રત છે.
હમ ઉનાડાામાં શું કરો છો.
હમ હમ ઉના ઉનામાં હું વધારે પાણી પી છું અને બપોરમાં બહાર નથી નીકલ
હમ હ ડોક્ટરો પણે એજ સલાહ આપે છે.
હા હવામાનના બદલવાને કારણે ઘડી બાર અચાનકો વરસાદ પડે છે.
હા આોહો હવા પરિવર્તન એક મોટી સમસ્યા બની રહી છે.
હા ઝાડ વાવવાથી અને પ્રદુષણ ઓછું કરવાથી મદદ મળી શકે.
હમ્મ હમ્મ વ છે. હ સાઠઠડ આમ પર્યાવરણ બચાવવામાં વિશે કાર્યક્રમ થાય છે.
હમ આમાં કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં જાગૃકતા આવે છે.
હમ્મ હા. આજે સાંજે વરસાદ પડે તો ક્રિકેટ રમવા નથી મઠે.
હા ક્રિકેટ રમા નથી એટલે અ રોપડ વરસાદ જોવા અને મોસમની મજા લેવા મળે છે. મલેશિયા.
પણ સાચું છે.
હમ હમ ચાલો હવામાન જેવું હોય તેવું આપણે તંદુરસ્ત રહેવું જોઈએ.
હમ હ હ હ પર્યાવરણ વાત એમ કરો છે
હમ ચાલો હમ આપણે તંદુરસ્ત રહેવું જોઈએ
હા ઘણા દિવસે થી આપડી વાત નથી હે થઈ
હમ તમારો મનપસંદ ખેલાડી કોણ છે
હા હમરો મનપસંદ ખેલાડી છે હ હ વિરાટ કોહલી
હમ વિરાટ કોહલી
હમ
અચ્છા વિરાટ કોહલી ઓ મણે પસંદ તેરી મહેનત પ્રેરણા આપે છે
હમ
મને પણ અત્યારે મહેનત પ્રેરણા આપે છે
હમ
આજ ક કલ ના યુવા એવા ખેલાડીઓ પાસેથી ગળું સીખી શકે છે
હમ હમ બસ હા હોર સુના
હા મજામાં કેમ છું
હા શાલા અને અભ્યાસ ના કારડે કઈ તનું બાત ગણ નની છે
વહાર છે એટલે થોડો ફ્રી સમય મળી ગયો
હા મને પ વિચાર કરી રહ્યો કે તને ફોન કરું
હમ ખુબ સારું કર્યું આજે સવારમાં શું કર્યું
હમ આમ સવારે જલ્દી ઉઠ્યો થોડો ચાલવા ગયો અને પછી ઘર આવીને નાસ્તા કર્યો
હમ નાસ્તા માસું હતું
નાસ્તા થેપ ના નીચા તને સૂમ મપ્યું
અમારા ઘરમાં પોયા બનાયા હતા
વાહા પુહા મને પડે ખુબ ખરાબ બાબત છે
હમ પછી તોું હું શું કરતો હતો
હમ હમ થોડો અભ્યાસ કર્યો આગામી પરીક્ષા માટે તૈયારી જરૂરી છે
હા તમારો મનપસંદ પશે કો છો
હ મારો મનપસંદ વિષય ગુજરાતી અને ઈતિહાસ તમારો
મને વિજ્ઞાન અને ખૂબ ભૂગોલ ખૂબ ગમે છે
હમ ભૂગોલમાં શું ગમે છે
અલગ અલગ દેશો પર્વતીયો નદીઓ અને સંસ્કૃતિ વિશે જાણવા મળે છે
હમ હા એ તો રસપ્રદ છે
હમ તને પ્રવાસ કરવો ગમે છે
હ ખૂબ ગમે છે અ નવી નવી જગ્યા જોવાની મજા જ અલગ હોય છે
હા ગુજરાત માં કયા સ્થળ જોવાની ઈચ્છા છે
હ કચ્છનું રડ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારા
મને દ્વારકા અને સોમનાથ ગયું છે
હા મને ર્ગ જવું છે બટ એ બંને ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ છે
હા તું ક્યારે સમુદ્ર કિનારે ગયું છે
હા દીવ ગયો હતો ત્યાંમ નો સમુદ્ર ખુબ સુંદર લાગ્યો
સંબંધ જોવાથી મનપસંદ થઈ જાય છે
હા બિલકુલ લહેરોનોો અવાજ સામઠાની ખુબ મજા આવે છે
તને કઈ રમત તો બતા દગ મેં છે
હ ક્રિકેટ ભારત નો મત્ હોય તો જરૂર
મારા સાથે પણ એ નગર જ છે
હમ તમારો મનપ મનપસંદ ખેલાડી કોણ છે
મા વિરાટ કોહલી ખૂબ જમે છે
હમ
મને વિરાટ કોહલી ખૂબ ગમે છે
હમ મને પણ હ તેની મહેનત પ્રેરણા આપે છે
આજકાલના વા એવા ખેલાડીઓ પાસેથી ગળું શીખી શકે છે
હા હ આ ખાસ કરીને અનુસાન અને મહેનત
હમ તું રોજ કસરત કરે છે
હા ઓછા મામ ઓછા બીસ મિનટ જરૂર હા આજ ક વાતણુ બહત કુછ સીખને કો મલે્યા છે
ઓ ખેંચે હ
હા આવજો મિત્ર
હમ હ